ફોલો
સું નહી
કેવું ચાલે
બસ આ અમદાવાદાઈ નું આરામ કરે
બરાબર છે.
હમ
બાસ્કેટબોલ હ મેચ છે.
ના ના ઇવેન્ટ બોક્સિંગ નું બધું સામાન ન ને એ ઇવેન્ટ
ઇવેન્ટ છે બરાબર છે.
હમજકેટ બોલલી નને
ઓ્છા મ બાસ્કેટબોલ રમો છત મકે બાસ્કેટબોલ ની હોય શકેમ મેચ હોટ લ ગાયા હોય.
ના જોઈએ તો વાર છે. એ આવશે એ જુલાઈ ઓગસ્ટમાં આવશે ઓગસ્ટ
અગસ્ટમાં હમ બરાબર છે.
હમ્મ
એ બાકી શું ચાલે બીજું બોલો
કશું નહી આરામ કરે
એ તો
હમ.
અરે તો, આખા છસો ફોર્મ ભરવાના પાપા
સરસ
પેલા અમે કરીએ છ છેએ
એ એવું છે.
ઓવે
હ.
જે અધૂરું અધરું છે ને એક દફા ભ એવા કરીને એટલા બધા ભરવાના જેટલા બાકી છે, એટલા અજય કરવાના છે, બે દિવસમાં જ એ કે અમે પેલા ફિલ કરે છે ને ફોર્મ પેલું કામ કરે છે, ને
હમ કારરે્યમ
ના પેલો અમે સવારથી કરે છે, ને એકેડમી હા, બસ.
ટાસ્ક ન ન કાર્યાના પેલા ટસના
નહી સર એવું કેતા હતા મેં પૂછ્યું તું સર ને તો સર કે બધા ટ્રાન્સપોર્ન ટ્રાન્સપર્ન કરે છે, ને. ઓડવાળા કરતા નહિ એટલે અમણાં છે, ને થોડી ટેકનિકલ એ છે. કેમકે આવી તો ઓડિયો પર વાત કરીશું તો બ ડન્પશન ના કહી શકીશું ને તો કઈ કેમ ના શકીશું
હમ, હમ
એટલે બધાને ફોન વાળા હોય તો ઘ આવ્યા છે, અમે? તો કાલે પંદર જણને આપ્યા છેને ટાસ્ક હવે કાલે સરરે કહું એ છે, ને જેને ભ આપણેે બાકી છે, એને પર્સનલી કોલ કર છે. હું કરીશ
હમ.
રો કેેલો ફ્રેન્ડ છે, ને એનો ફોન આવ્યો હતો અમને છે, અને ફોન વચ્ચે કપાઈ જતો હતો. પેલા એસ નર્સ છે ને આવે છે, ને એમને વાત તા ને તો કપાઈ જતો તે એવું કતા હતા.
અમિત શાહ જોડે
અરે નામ ના બોલશો
હા, હા.
હા એટલે એ એમનો ફોન આવ હતો તમારા પેલો ગ્રુપમાં મેસેજ્યો ને પપાાઈ તમા ભાઈ બંધે
હમ.
હા, બસ એનો જ ફોન આવ્યો હતો કે ક ત
વ્યવસ્થિત વાત કરે છે, ને લોકો કમ્પ્લીટ
શું
વ્યવસ્થિત વાત કરેને હડાવડી ને
ના, ના એવું તો કશું નહી પણ તેમાં કાલ ભયભંધ્ય બાપ પણ જે મગજ ખાું છે. મામારું જે મગજ ખાું
એ તો ટાઈમ પાસે એ તો ટાઈમ કઢતો ત
અરે ઇજત થી ગાાર બોલ્યાને મન થઇ ગયું તું મને ખબર તમને
હા, મારેથી ફોન લઈન મકેલા આવું તાર ટાસ્ક ગૂરું કરી દઉં કે
બ નહી કરાવો પૂરો રવા દ બકત તું તારું કામ કર બેટર છે.
ખબર નહી ના જાન ના પહેચાન ના ક સ આગે અનજાન મહેમાન
હમ્મ
એટલે તો એવું હવે પણ છે ને એવું વસ્તુ ને પણ છેને, એ વગેરા તો મગજ બઉ ખાટો તો મગજ ખાલી ખોટો ખાતો હતો એટલે મને કંટાળો આવતો હતો
બોલ બોલ બોલ બોલ
બહ ગરબ ને એને ખાલતા જ સવાલો કરે
અરે પણ મારી પર્સનલ લાઈફથી તારી શું કેટલા આવે
હમ્મ હા
એટલે મને શું અમુંકું આવું કણ એલે મને કંટાળો આવે
મારા વાળાના બધાના પંદર ઉપર પતી ગયા છેો. બધા સોલ સત્તર અઢાર અઢાર અઢાર વીસ વીસ ટ પી ગયા છે. કોલ
હારું ઓકે તો વાત કરી ફોન પર
નવે નવ જને ના હું કરાવું છુ, દિવ એ લોકો કલ છ. કે મારે ટાર્ગેટ પૂરો કરવાનું એ લોકો એ રીતે જ કામ કર છે.
તો તમે એ એમની જો બી વાત અગર નવું જાણશે તો તમે એક એક જોડે એક એક કોલ કરો તો બી તમારે નવ ટાસ તો આમથી પૂરા થઈ જાય.
પણ એમાં કેવું છે, તમને સમજાવું અમુક નોકરી વાળા જ અમુક બણે છે. બે જણ અમદાવાદ માં રહે છે નવું છેને, એમાંથી બે જણ અમદાવાદ ર છે, બરાબર બેવું જોબ કરે ટાટા કંપની એટલે એ લોકો સવાર ના જતા રે છ. વાગ્યાને સાત વાગ્યા ને રાતે સાત વાગે ફ્રી થયા લોકો બરાબર બીજા બે ત્રણ જણ છે, એ લોકો અ અમુક બે બે નાઈટ શિફ જોબમાં જાય છે. એટલે એ લોકોને ટાસ્ક એ લોકો કંપની બેઠા બેઠા બે જણ છેને, એ પૂરા કરી લે બબર એમની રીતે પછી જે જે બે ત્રણ જણા છે એ ભણે છે. એટલે એ લોકો શું હજે બેઠા ને તો એ બે જણ ટાસ્ક પૂરા કરે છે પ તમા તો ક લમણા લાગતો હતો ને એના ટાસપુરા કદી દેલા એટલે લમણા લેધ આરામથી બધા મારા મારા
હમણા નાલે
મારા મારા મારા ઘર પછી ચાલુ કરે બધાએ એ બધા એ સોલ સત્તર અઢાર ટાસ થઈ ગયા છે એક અમુકના વીસ થઈ ગયા છે. અમુક અઢાર અઢાર થઇ ગયા છે એમ એ લોકો કેવું અંદર અંદર પૂરા કરે છે. કેમ એ લોકો બે બે ત્રણ ત્રણમ ભેગા ભેગા નોકરી કરાય
જેને અવેલેબલ ના હોય એને તમે દિવસમાં તમે દસ વીસ મિનિટ કાઢી આપડે કહી શકો છો. ને
પાંચ મિનિટે ફી થવો જોઈએ ને
પણ રાતે જે અવેલેબલ હ એ જોડે પાંચ એક જા પાંચ વાર તો અલાઉડ જ છેને હવે તો પછી તમે બે બે તેન ન કોલ કરો તો ભીફર થાઈ જાય, ને
એમાં કેવું થાય છે. ઓલ્ટરનેટ કરશું ને તો શું લિંક એ જે નંબર જે પાંચ પાંચ ટાસ ન જે આવે ને એમાંમ નંબર ચેક કરતું રહેવું પડે એમ ભૂલી જવાય અને આ શ તમારે જો પાંચ આ એક બે કરીશ એટલે પાંચ પુરા બરાબર સડીિંગ મારા એવી રીતે હું કરું છું, સમજો તમે મારા નહીં પૂરા થાય ને તો પછી હું, એકાદ જને પકડી એને જો જા જો એક બે ટાસ્ક કરે છે. બરાબર બે દિવસ પહેલા એમની જોડે એક વાર કોલ કર્યો હતો તો એમની જોડે એક ટક તો હજ મારેજ ચાર તો પૂરા કરવા પડશે ને બીજા હવે એ પૂરા નહીં થતાં.
ના મેં કાલે છે, ને કહું સવારે આ તમે આ ને કોઈ કેતા નહી આ છે, ને કેમ કે છે, ને આજે ત મોસ્ટલી કસ ફોર્મ બર્મ કર ત
હા પણ એ તો એ પછી એ આપડ મેસેજમાં વાત કરીએ.
હા કેમ કે છે એને
હા.
અમ મે સર ને વાત કરી છે તો સર કવું થાય કે કાલ આવીશ ને સવારે આપડે
હમ.
આપણે કયા ટાસ્ક એક બે પૂરા કરી દઈસું.
એટલે એ વાતમાં આપડે થોડમાં છેલ્લેમ હું પેલા વોટસઅપમાં કરીએ. બ હડપા કરવી નહ ખોટું પ્રોબ્લેમ થાય. હમ.
એક મં ચાવ રાખજો ને
હા
હ સ મહિના છ
બ એટલે આમાં નહી કર્યું એ વા
હા એ તો બધું રેકોર્ડિંગ થાય એટલે, બીજું બી કઈશ ત
હમ શું
બીજું બી કઈક વસ્તુ કઈ હોાય તો હું તમને જ કહીશ
હા, હા.
એધા લીક થઈ જશે ડેટા
એ હા, એ હજ વાત છે.
લિ હસ્જિદ પર ગ
હમ, બોલો.
હમ બધીધી શું તારે સુહાની તો ગઈ. હવે તો અને પેલા મેડમ અને પેલા સર
હમ
તો સારું હા. નાલ એ રૂપ ર હા એવુંશની વાત ન કરતો તને
ચાલો તો થાડાા બેક
કેટલી ઉતાવળ છે, બાવીસ પ બોલ્યા પેલા જ કરું છું બાવીસ પ
હમ.
ના તો એટ પે
હ એ શું ગણ.
એ ટેન્થમાં છે.
હ ત્યારે જઈને ગ વરદાન માં
કરવાનું હતું પણ એ એમને તો ના કે છે, પણછ જોઈએ મે સર ને એક વાર વાત
હમ
પ્લી એને એવું વિચારે છે, કે એક દિવસ ડેમો બેેમો લેશે પછીને ખાવશે તો કરશે એવું.
સાયન્સ માં તો હું ભણ છ તમને ખબર તોશે બરાબર.
સેન્સાર ભણાવો છો તો એસએસ પેલા સર અને- આપડા મેન સર મેક્સ તો પેલા મેનસર જના.
હમ્મ એટલે ત મેઈન સબ્જેક્ટ જે છે, એ તો કમ્પ્લીટ કવર જ છે. સાયન્સ નું તમને ખબર છે, હ કેવું ભણો
ટાન્સ મેક્સ ઈગ્લિશ નાસસ
હમ ઇંગ્લિશ તમે છો
હા, એ ભી.
એટલે તમાર બેન તો ભને સેન તમારી બેન
એમ તો એ હોશિયા અતા હોતુ તો ટ્યુશન ભી નાઇન થુઈ તો ટ્યુશન ભી નથી જતી હવે
હમ.
તો બી એને ફર્સ્ટ ટાઈમ તારે હંમેશા.
હ તો કરાઈ દેવાનું.
કે આ વખતે ટ્યુશન ચાલુ આ વખતે દસવું છે. એટલે ટ્યુશન કરાયુ છે, હવે હવે તો અહી કરે છ, હું તો અહીં જ ટ્યુશન જતીતી કે અહીંયા જ મૂકીયા અમે મેડમ સારા છે.
હમ. એટલે અમે
એ પાછળ જ છે ને ટ્યુશન એટલે પહી જા તે જાયને ત્યાર ત્યા આવે અને આપડે અહી કેટલું દૂર રહેથી ખશું દૂર પડે ને એટલે પછી કોકને કોકને લેવા મૂકવા તો જોઈએ જ ને એટલે
હમ્મ એ જ.
એટલે પછી, કોણ લેવા મૂકો આવે એને, એક ઘડા પણ મોટલા મોટા પપ્પા હોય ના હોય કશું નક્કી ના હોય અને મ મમ્મી ને વિકળ આવડતું નથી.
હમ્મ.
એટલે પછી નહી શીખતા અને બીક લાગે છે, યાર
હમ્મ હ.
મે એમને કહું છું, કેટલે આપણ છેને મે બહુ બીક લાગે એટલે હેને કઈ ચલાવતા નહીં. એવું કેવાન કે તું છું ને અમા પછી અમાં બેન છે, ને- એટલે પછી કે મારે કોઈ જરૂર નઈ કે
હમ્મ.
અન કોતો અંબાઈ ના હોય તો પપ્પા તો છે, જ ને એમ કે
હમ્મ.
પણ એ તો શીખીને લવું બેટર હને એમ કેવાનો મતલબ એમ કોકા દા ઈમા મી કામ લાગે એ તો એમને બીક લાગે નઈ બાકી એમને છે, ને અ ચલાવતા બલાવતા બધું આવડે છે, પપ્પા વચ્ચે પેલા શીખવાડતા હતા ને. તા હુતો ખાસી નાની બેન કરતા બી નાની તા આવડતું થોડું બેલેન્સ એમને સાયકલ વાયકલ ચલાવીને થોડું બેલેન્સમાં પ્રોબ્લેમ થાય છે. અત્યારે બી શીખડ ત આરામથી આવડી જાય એવું છે, એમને બટ એમને નહી શીખવું હવે એવું થઈ ગયું છે.
અચ્છા હારુ, પાંચ એ પાછો કરું પાછો કટ કરુ
હા, તમે પેલા સાદો કોલ કરજો પછી આ કોલ કરજો
ના ના કરું છુ, તરત જ ચાલુ રાખો એપ્લિકેશન
કોલ કર પછી કરો મમ્મીને ફોન કરો છેને, એટલો કોલ કરો પાછો તમન
હા, તો કલ્લો પહી મન પાછો ફોન કરો
હા કોમે